હલો હા અવાજ આવે છે?
હોવે અવાજ આવે છે.
હા તો આજે આપડે નાણાકીય વિશે વાત કરીએે કે આપડે બચત કરવી કેટલી જરૂરી છે, નાણાકીય આયોજન કેવી રીતે કરવું જોઈએ, એના વિશે બરોબર
ઓકે આપે એના વિશે વાત કરીએ.
હા તો તમે જણાવો કે આપડે નાણાકીય આયોજન કેવી રીતે કરવું જોઈએ? અને શા માટે કરવું જોઈએ?
ત્યારે તો એના માટે હેને આપણેે જે પણ કમાતા હોઈએ કયા પન હર મહિને આપડી જે આવક થતી હોય તો એનામાંથી આપડે થોડી થોડી અચત કરવી જોઈએ. જેથી કરીને ભવિષ્યમાં જે આપણે અચાનક આવનારા જે બધા ખર્ચા હોય તો એના સામે આપણન રક્ષણ મળે.
હા તો તમે તો તો પછી તમે નિયમિત બચત કરતા જ હશો ની?
હા એ તો અમેન કરીએે છીએ પણ અમે એવું હું એવું પણ માનું છું કે હવે આપડે બધા અવડાંડ હોઈએ. તો આપે આપડે વધારે આપણને ખર્ચા ના હોય. કે આપડે એવું ના હોય કે આપડે આખું ઘર આપડે હાચવવાનું હોય. એમ બધી જ જવાબદારીઓ આપડા ઉપર હોય. આપડે એટલું કરી શકીએે કે જે આપડન પરચુરણ ખર્ચાઓ છે કે આપડે કઈ પણ નાસ્તો કરતા હોઈએ. કેમ કે પણ આપડે બહૂક હોય, બોલપેન હોય કે બધું નેવું હોય તીમ બધા જે આપન જે ખર્ચાઓ હોય. બધા આપડે ખાલી ધાતિંગ કરીએે તો એ સારું રે એમ. એ આપડે જેમ બચત કરેલી હોય એને એમ થઇ જાય આપડે.
હા એ વાત તો તમારી સાચી જ વાત છે કે આવી રીતે આપણેે કોઈ પણ આપડી બાજુ તેમાંથી આપણા શોખ પૂરા કરવાના એમ ને
આપણે જેમ ખર્ચા હોય એનું આપડે પહેલેથી જ જો આપડે એને આયોજન કરી દઈએ અને એના એનું જ પછી બજેટ બનાવી દઈએ તો હવે આપડે ભવિષ્યમાં કામ જ આવવાનું હોને
હા એ તો ભવિષ્યમાં પછી કામ જ આવવાનું છે. તો પછી તમારા મતે જે વિદ્યાર્થીઓને બધા છે, તો એ બધા બચત કરતા હોય છે. તો તમારું એના વિશે પણ શું કેવું આવી રીતે આ ઓ મતલબ કે આ એ વિદ્યાર્થીઓ છે એમના માટે જ ખાલી બચત કરતા હોય કે પછી એમને એમના બચત માંથી સ્કૂલ ની ફી ને એવું બધું જો વાપરે તો માતા પિતા ને પણ રાહ થાય એટલા માટે જે બચત નો ઉપયોગ કરે એ સાચો કેહેવાય કે પછી એમના ખર્ચા જ ખાલી પૂરા કરે એ?
ના ના એવું નથી હોતું ને કે જો અત્યારે મદદ કરશે ને એના ખર્ચા પૂરા થઈ ગયા એ પાછી પણ એ જોઈને પૈસા વધે ભવિષ્યમાં પણ કામ જ આવે ને કારણ કે ખર્ચા તો આપડા કદી પૂરા થવાના નથી, ખર્ચા તો આપડે ચાલુ ચાલુ જ રેવાના કે જો આની પહેલા આપડે ભણતા હશે તો ખર્ચા હશે, પછી નોકરી કરીને નોકરી ના ખર્ચા હોય. એમાં પણ બીજા બધા પણ આપ કાગળ ના એ બધા ખર્ચા થતા હોય એ બધા પણ આપડે કામ જ આવેવા અને ત્યારે આપડે વિદ્યાર્થી હોઈ મોટા થઈએ તો હ મોબાઈલ નાવાનું બધણ ગમતું હોય. હમ હુંજ હતો મને એમ હતું કે હું બસ દસમાં આવું ને તો ભાઈ એક્ઝામ મોરી થઇ જાય કારણ કે આપડામાં એવું છે કે દસમા ની પરીક્ષા મેન હોય. તો હરીસા પછી એમ થાય કે મોબાઈલ નાઈએ તો આપડે સારું. બધાને જોડિયા હોય મોબાઈલ તો આપણને મને એમ થાય કે મોબાઈલ નાઈ તો જો મોબાઈલ ના હોય આપે ભવિષ્યમાં આપડે વહેચાયેલું હોય પહેલે થી હમણાં આઠમા-નમાંમ હોઈયે. એ થોડા થોડા પૈસા ભેગા કરું તો મોબાઈલ આવી જાય. દસમામાં અગિયારમાં આવતા આવતા. તો આપડે મહતંગ નેતા જોડે વાની જરૂર ના પડે. અને આપડે વસ્તુ પણ આપડે ખરીદી શકીએ.
હા એ વાત તો તમારી સાચી છે આપડે માતા પિતા સામું આપણેે માગવું જ ના પડે અને આવી રીતે માતા પિતાને આપડા શોખ પૂરા કરવા માટે એમને અલગ થી કોઈ ખર્ચો કરવો ના પડે આપડે ભેગી કરી બચત થી આપડે આપડું ખર્ચા પૂરા કરી લઈએ એટલે એક તો એમને રાહત મળે. અચાનક પૈસા ભેગા કરવાના થાય તો એ કરવાની ચિંતા એમને થોડીક ઓછી થાય મતલબ.
પાછુ અમુક વગદાને એવું પણ થતું હોય કે આપડા જે જે અછ સારી નરેલી હોય અને આપડા ન બિઝનેસમાં તે હોય કે એવું કામ થયું હોય.
હા
એમ ક ભારે નુકસાન આવ્યું કે પછી. નોકરી કરતા હો નોકરી નથીતી રહી હોય તો એમને પણ આપણેે બચત આપીએ તો એમનું નઈ આપડે મારી વાર મતલબ આપડે મારી વાર સારા હોય ચાલે એજું કાર આપડણે ખાવાનું બધું ટાઈમસ થઈ જાય તો આવું બધું ભવિષ્ય માટે કામ આવે સારી એ મજત કરેલી હોય તો
હા એ વાત તો તમારી સાચી જ છે કે ભવિષ્યમાં આપણને બચત ભવિષ્યમાં કામ જ આવવાની છે તો તમારા માટે બચત કરવા માટે આપડણે કેવી કેવી આદતો પાડવી મતલબ પાવી રાખવી જોઈએ.
પેલા તો આપડે આપડ રમાતા હોય. અને એમાંથી આપડ ખર્ચો મારો હોય તો આપડે પેલા વિચારવું જોઈએ કે ભાઈ આ ખર્ચો છેને તો આટલો થશે તો એનામથી એટલા વધે તો આવું બી પ્લાનિંગ આપડે એડવાન્સ હું કરવું જોઈએ અને હવે તો બછત ના અલગ અલગ સ્થાન આવી ગયા છે જેને એસઆઈપી કરતા હોય. પછી કોકમુગ અને શેર ની અંદર ઇન્વેસ્ટ કરતા હોય. એ ધારો કે અતારે પૈસા ની આપડે જરૂર નથી હોતી. નવી સમય જરૂર મળવાની છે. પછી એવું પણ થાય ને પૈસા જો આપણે આપડા ઘોડે નાખશું. તો મહીસાખ મધવાના છે નહી ને ધાવ કે આપડા જો દસ હજાર છે. એ હવે આપડે પાંચ વર્ષ પછી પણ આપે એની વલુ વધવાની નથી. હ જો આપડે જોડે જય તો આપડે બેંક ની અંદર આવી રી શેર બજારમાં કે ભાઈ. એસા ભી કરતા હોય કે ભાઈ કોકને જરૂર હોય. તો વ્યાજે પૈસા આપતા હોય. આવું આપડે કઈક કરીએ તો આપડે આવી સમય પણ આપડ ખર્ચા વધશે જ. કારણ કે અત્યારે જે વસ્તુ હજારમાં મળે છે તો એ પછી. બે હજાર જ મળવાની છે. પછી એવું તો નથી ગયા જા મામા પાનસો મળશે. તો એ આપડણે ફાયદો થવાનો જ છે મા વિષમાં તો આવું પણ આપડે કરવું જોઈએ.
હા એ વાતો તો તમારી સાચી જ છે અને એના માટે કરીને ઘણા લોકો બેંકમાં એફડી કરાવતા હોય છે. દીકરી ખાતું ખોલાવતા હોય છે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવતા હોય છે બચત કરવા માટે તો આ પણ એક રીતે સારું જ કેવાય નેમ જોવા જઈએ તો આપડે કારણ કે બચત તો આપડે કરીએ એનાથી બચત આપડી એટલી ની જશે પણ જો આપણે બચત નો ઉપયોગ હકી રીતે કરીએ તો આપણે બચતમાં વધારો પણ કરી શકીએ અને એનામાં પાછું કે જો રોકાણો કરીએ ને આપડે તમે કયું શેર માં ઇન્વેસ્ટ એસઆઈપી. એમાં ઉપર આપ આપણને વધારે રિટર્ન મળી શકે એના કારણે આપણે ફાયદો પણ વધારે થાય. મતલબ બચત આપડી વધે એટલી ને એટલી ના પડી રે એમ વાત છે.
હા એ તો વા સાચી છેાય ને બસ એને ખર્ચા પણ વધવાના છેમ આછળ બધા તો અત્યારે બેંકની અંદર પણ બધી અલગ અલગ સગવાડો થઈ જઈ ખાલી આપ બેજિંગ પણ ના કરી બેંક ની અંદ પૈસા માડ્યા હોય ને તો પણ એ પૈસાનું વ્યાજ તો આવવાનું જ છે તો એજ કઈ નહ તો આપડે જે મહિનામાં હજાર રૂપિયામ બચે એ આપડે હજાર રૂપિયા જેઈને ખાતામાં નાખી દઈએ એજુ ક ની તો એઈ હજાર મળ્યાદ વાપરાય જવાના. મે જેને ખાતમ નાખી દી તો વધવાનું જ છે.
હા એ વાત તો તમારી સાચી જ છે કે ખાતા નાખી દેએ તો એ આપડા વધવાના જ છે. પ એમાં તો કોઈ સવાલ જ નથી પેદા થતો તો પછી આપડે જે શું કેહેવાય બચત એમાં આપડે પહેલેથી જ જો મતલબ કેવાય આપડ પગાર હોય કે એનો હોય. તો એમાં આપણે પહેલેથી જ બજેટ બનાવી દઈએ તો બચત આપણેે આસાનીથી કરી શકીએ બરોબર ને. હવે વધારા ના કોઈ ખર્ચા થાય ને એ
હા એ તો વાત સાચી કે આપડે પહેલેથી જ આયોજન કરેલું હોય કે મારો આટલો ખર્ચો થશે અને એટલે પૈસામ મને જરૂર નથી તો ભૈસ કેલી જ મૂકી દેવા જોઈએ એથી કરીને મસમ ખોટા વપરાય ના જાય અમુક ની એવી આદતો હોય એ ત પૈસા માડ્યા હોય ને તો પછી એમને એ અમુક વસ્તુ જો ગતી ના હોય ને તો એ પણ એ વસ્તુ ખરીદી લે છે અને બીજી પૈસા અછ નઈ જગ્યાએ ખોટી જગ્યા પણ વપરાય જતા હોય છે
હા એ વાતો તમારી સાચી જ છે અને જે આજકાલ જે તમે પેલા ઇન્વેસ્ટમેન્ટ નું કય્યું તો એમાં ઘણા પ્રકારની એસઆઈપી આવે છે શેરબજારમાં રોકાણ કરવાનું આવે છે છે તો આપણે શું કરવું જોઈએ જેનાથી આપણી બચત સેફ રહે અને એમાં વધારો થાય
હા એનામાં એલા તો આપડે એના હશેની ઓરી બલી જાણકારી લવી જોઈએ એથી કરીને એ સબ ખોટા ના ફસાઈ ગાય અછું અમુક વખત એને એવું પણ થતું હોય કે કોકનેમાં પૈસા આપેલા હોય અને પૈસા આપડ બચત માટે ના હોય તો આપ ભવિષ્યમાં કામ આવે તો પૈસા બચી એને પાછા પણ આવતા નથી અને અમુક લોકોકો ને આપેલા હોય ને તો પછી એને તકલીફ આવી ગઈ હોય કાર કે એના જીવનની અંદર તો પૈસા પાછા આપી પણ નથી શકત એવું પણ ના થવું જોઈએ ને એથી કહીને આપડે હૈસાણ ન કે આવેને આપણને જ પાછા ના આવે ત વિષાની પેલા ઓરેપુરી માહરી મેળવી જોઈએ
હા તો તો પછી તમારું કેવું એવું છે કે કોઈ ફાઈઇનાન્શિયલ જે આવી રીતે બધું ફાઈનાન્શિયલ જે આપડે શું કેવાય જે બચત કરવા માટે સારો પ્લાન બનાવીએ આપડણે ફાઈનાન્શિયલ પ્લાન તો એના ઉપર આપણેે બચત કરવી જોઈએ એમજ ને
હા એજ ને એલજી પ્લાન્ટ મને આવેલોું હોય ને તો અત્યારે તો કેવું છે કે બેંકો પણ આપડે સારી એવી લોન ને એવી બધી ક્રેડિટ કાર્ડ ને એ બિ સગવડો આપતા હોય છે તો આપડે ભલે કે આવી સારી બચત કરેલી હોય ને તો પછી આપ ભવિષ્યમાં પણ જો આપને પૈસા જોતા હોય તો આપ બેંકો પણ ને કવાય ને કે આપડે જે સ્કોર સારો એવો હોય કારણ કે આપડે હ ને આને મહને આપડે સારી બચત કરેલી હોય તો આપડે બેંકોમા પણ આપડને અને એમને રકોર્ડ ની અંદર બતાવતું હોય કે આનું બધું હ સારું છે. તો આપડે એને એસ્ટ્રા પૈસા આપશુ તો હા તેમ નમ નથી તો એવું પણ થતું હોય છે
હા એ વાત તો તમારી સાચી જ છે તો પછી તમારા મત મુજબ પૈસાની બચત અને નાણાકીય આયોજન તો બે માં સૌથી મોટું મહત્ત્વનું શું છે
પેલું તો એવું છે એનું આયોજન સારું એ કરેલું હોય તો આગળ જતા પણ તકલીફ ના થાય. એમ મમ મહત્વ પણ વધી જાઈ છે પછી.
હા એ તો છે તો મને ખબર તો પડી ગઈ કે આપડે બચત કરવી જોઈએ અને બ બચત નો તો આપડે આપણા ભવિષ્ય માટે રાખો. ઉપયોગમાં આવી શકે છે. સારું તો ચલો હવેથી બચત કરીશું.
ઓકે ચલો બાય.
ઓકે ચલો બાય.